હા
હાય કેમ હાય કેમ છો? મજામાં
હજો મજામાં કેમ છો
હું પણ એકદમ મજામાં બહુ દિવસ પછી યાદ કર્યા તમે તો
અરે યાર તમારો ફોને નહી આવતો. તમે આવવું કરો છો, મારી સાથે પેલા તો
કરવાનો
પહેલા તો કેટલાં ફોન કરતા ત્તા એ શું કરો છો સારું હવે તો કશું પૂછતા નહી. હ કોણ કરે?
અરે હું અત્યારે જો મારી જોબ લાગી છે ને, તો એમાં બિઝી થઈ ગઈ છું એટલા માટે
મારે એવું છે યાર જોબ કરું છું ને એટલે મેળ નહીં પડતો. કેમ કે ઘરે જઈને પછી ઘરનું કામ હોય એવું છે.
એ તો છે જ આજકાલ બધું બધા બિઝી થઈ ગયા છે હવે આજકાલ
એક્ઝેક્ટલી હ હ એ જ એ જ બાકી તો છે ને કશો વંધો ના આવે. અને કામમાં ને કામમાં પડી રહ્યો હોય ને પછી યાદ ના આવે પછી એવું થાય ઘરે જઈને ને ક્યારે સુ ઈ જઈએ કામ પતે એટલે સુઈ જઈએ સુઈ જઈએ
હા એ તો છે થાકી જવાય ને આખો દિવસ કામ કરીને
હ યાર થાકી જાય એટલે પછી ઘરે રહી ઘરે જઈ પછી બેડ જ દેખાય કે સુુંઈ જઈએ
હ એ સાચી વાત મારે તો મમ્મી પપ્પા એવું જ કે, તું રાતે સુવા આવે છો ધરે ખાલી ઘરે એવું જ લાગે છે ખાલી મેં કીધું શું કરું પણ
હા યાર સાચી વાત છે કરી લ્યો.
એજ તો કઈ થાય નહિ.
કસી ના થાય સેજ પણ ના થાય.
એજ તો હવે તહેવારો ની બધી દિવાળીની છ. છુટ્ટી તો પડશે જ ને ત્યારે આપડે કંઈક જવાનો પ્લાન કરીએ.
હવે તહેવાર ચાલે જઈએ પછી ચાલ
જો મારા કરતા તો તમને ફરવાની જગ્યા બહુ ખબર છે.
હમ જઈએ આ બાજુ કહું કે પેલી બાજુ જવું છે તુ કે ત્યાં જઈએ.
રાજસ્થાન જઉં છે ફરવા?
આઈ લવ ઉદયપુર.
એવું છે તો તો પછી જઈએ.
હમ ઉદયપુર એ જે પીછોલા લેક છે ને ત્યાં બેઠા હોય તો ઉપર એમાંને હા જે લેક નો વ્યુ આવે યાર જોરદાર.
હા
ક્યાં જઈસ. પછી શું પહેરીશ ત્યાં આપણેે છે ને ત્યાં સ્કર્ટ અને ટોપ પહેરીશ.
હા હું સેમ એજ કેહેવાની હતી. આપડણે અહિયાંથી શોપિંગ કરી લઈશુ
હમ ક્યાં શોપિંગ કરવા અત્યારે તો?
હા અહંયા તો
હ
આપડે અહિયાં તો કઈ છે નહી એવી સારી દુકહું દુકાનો ક્યાં બીજે જઈએ અમદાવાદ કે આણંદ કે?
હા આનંદ નહીં, અમદાવાદ જઈ આવીએ. લવ ગાર્ડન જોઈએી નવરાત્રી આવે જ છે ને એટલે કલેક્શન સારું મળી રહેશે, નવરાત્રીમાં પહેરવાની.
હા તો ત્યાં જઈએ બરાબર.
એ તને ખબર જ હશે નવરાત્રી નુ નામ બોલાય એટલે અમદાવાદ લો ગાર્ડન નું નામ બોલાય જ, ચુણિયા ચુડી માટે.
હ ના એ તો છે જ એ તો બહુ ફેમસ છે એના માટે.
હમ બહુ મજા આવે યાર.
હમ એ તો સાચી વાત છે.
અને ત્યાં કેવું છે ખબર છે ચણિયા ચોળ અલગ એટલે કેવું, કે આપણે પેર નથી લેવી સપોસ અને મારે કોન્ટ્રાસમાં કશુક ટ્રાય કરવું છે. તો હું અલગથી લેગો પરચેસ કરું. બ્લાઉઝની દુપટ્ટો તો એવી રીતે અને બીજું પ્લસ પોઈન્ટ બીજું શું છે ખબર છે? ત્યાં એની મેચિંગ બધી જ ઓક્સોડાઇઝ જ્વેલરી, યાર શું જ્વેલરી હોય છે. બહુ જ સુપર જવેલરી અવેલેબલ હોય છે, અને હવે તો કેવું છે ને ખબર છે ને ઓ અક્ષરાઈઝના પર્સને બધું પછી એની મેચિંગ જુતી મળે છે હા. મુજડી ચપ્પલ તો સરસ મળે છે.
અરે બાપરે તો તો તમને તો મારા કરતા ઘણી ખબર તમને છે યાર મને તો કઈ જ નથી ખબર આવી બધી.
એટલે તો કહું છું કે એક વાર ચલ મજા આવશે. એટલે તને એમ થશે શું લઈ લુ શું લઈ લવ. અને બીજું કેવું કે અહીંયા બધે શો રૂમમાં કેવું હોય યાર કે તમારે પેર આખી લેવી પડે. અને સપો
તમારી વાત સાંભળીને તો એવું લાગે છે કે વીસ પચીસ હજાર તો લઈ જવા પડશે.
ડેફિનેટલી જો હું શું કરું? મારી પાસે શું જો થાય અમુક વાર કેવું હોય કે અમણ લેહંગો ગમતો તો ત્યારે દુપટ્ટોને બ્લાઉઝ ન ચ્યો કોઈનો બ્લાઉઝ હોય તોય તો લહેંગામાં મજા આવે સ સમટાઈમ શું થાય કે યાર આ કલર જોડે મને તો આ કલર ના મા ઓ દુપટો હોય તો યાદ જોરદાર લાગે એના કરતાં બેટર કહેવાય અલગ અલગ હોય. હું લાસ્ટ ટાઈમ ગઈ તી ને તો મેં આખ આઈવરી કલર નો લહેંગો લીધો છે. એ પચીસો નો લહેંગો મારો આવ્યો તો એક્ચ્યુલી મેં લો ગાર્ડન થી નતો લીધો. લો ગાર્ડન જે આખી અ જ્યાં સ્ટોલ્સ બધા હોય છે એની સામે એક બ્યુટીક છે. એ બ્યુટિક માંથી મેં અ લહેંગો લીધેલું. અને એમને ત્યાંથી આખી બેકલેસ બ્લાઉઝ લીધી છે તો ઉપર મેં મરુન કલરની બ્લાઉઝ લીધી છે આખી આભલા વર્ક ચણિયો આખો લહેંગો ખુબ પ્લેન છે અને ફૂલ ઘેર છે. અને ઉપરનું બ્લાઉઝ છે ને આખુ આભલા વાળું છેને બેકલેસ છે. અને દુપટ્ટો એની જોડે કયા કલર નો લીધો તો ખબર છે?
કયા કલરનો?
દુપટ્ટો મેં અ પર્પલ કલર કલર. અને આખુ વર્ક વાળો બોલ શું ચણિયાચોળી લાગી યાર?
સરસ કેહવાય.
એટલે કરજો તને કયો કલર ગમે?
મને તો ડાર્ક બ્લુ કલર બ્લેક કલર એવા વધારે પર્પલ ને એવા વધારે ગમે.
અ હ
મને લાઈટ કલર બોહુ ઓછા ગમે.
મને લાઈટ કલર વધારે ગમે યા પેલા હું બોહુ ડાર્ક કલર પહેરતી તી હમણાં મેં બંધ કરી દીધું.
બરાબર
ઇવન ફેબ્રિક પણ ચેન્જ કર નાખ પેલા સિલ્કને એવું બધું પહેરી લેતી તી હવે તો કોટન સિવાય ઓછ ગમે છે યાર બોહુ ગરમી લાગે છે. અને આપણે નડિયાદ તો યાર જવાથી સખદ ગરમી છે.
હા એ તો એકદમ સો ટકા તમારી વાત સાચી બહુ જ ગરમી છે આપણા નડિયાદમાં તો?
હમ્મ કેવું છે વરસાદ અત્યારે તારા ઘરે આગળ પડે છે?
છે ત્રીસ કેટલા ત્રીસ ઈંચ કે એવું કઈક હતું એટલો વરસાદ પડી ગયો છે બે દિવસમાં
અરે તને એક એક વાત ખબર છે હવે તો વધારે આગાહી કરી છે.
શું કહો છો તમારો અવાજ નહીં આવતો સરખો
હવે આવે છે?
હ હવે આવે છે.
આગાહી થઈ છે વધારે વરસાદ પડશે હજી એવું કેહ છે. રક્ષાબંધન પેહલા પેલા હાં.
અત્યારે બી કેટલું નુકસાન કરી ગ્યો વરસાદ?
અરે યાર જવાદે. અને આપણે તો અમુક જગ્યાએ તો બોહ પાણી ભરાઈ જાય આપડા
એજ તો અરે રસ્તા સારા નથી શું કરવું?
હમ્મ હમ્મ હાચી વાત. રસ્તાનું બીજ
હજુ આ લોકો કેવા છે કે જયારે ચોમાસું આવે ત્યારે રોડ રસ્તાના કામ આ લોકોન ચાલુ કરવા હોય.
એક્ઝેક્ટલી અરે યાર મને તું જોબ પર જાઉં છું ને યાર તો મને થી જોબ પર જવામાં તો મને અડધો કલાક નીકળી જાય છે. બોલ?
બરાબર.
હમ્મ, મેં નવી જોબ જોઈન કરી. ખબર છે તને? આઈ થિંક આપણી વાત નહી થઈ એટલે મેં તને કીધું નથી.
જો તું તો કેહતી જ નથી કશું જ.
અરે! યાર જો ને વાતમાની વાતમાં આ ચ કપડાંની વાત આવેને યાર એટલે તને ખબર જ ને. આપડે બધું ભૂલી જઈએ. હે હે હે.
હા, એ વાત સાચી છે.
એટલે મેં છે ને બોડન્ટ એકેડેમી છે. આપણે વાણિયાવાડ સર્કલ યાર. મસ્ત સ્ટાફ બધું સરસ છે અને મને તો પહેલા દિવસે તો લાઈક બરું ફેમિલી જેવું જ લાગે. કશું આમ ટોક્સિક કે એવું કશુંના લાગે ક્યાંક. મસ્ત.
સરસ સરસ.
આવજે. ટ્રાય કર તું. એ બધું છોડી દે અહીંયા આવીજા.
હા હવે. જોવું જોવું હવે અહીંયા તો પહેલા મારે જે એગ્રીમેન્ટ આપેલો છે વરસનો એ તો પૂરો કરવો પડે ને મારે પેહલે હવે તો.
હા, યાર. પણ તું ભી તું પ્રોમિસ કર કે તું આ બાજુ જ આઈશ. વોર્ડન એકેડેમીમાં જ આઈશ. ટીચિંગ વીચિંગ બધું સરસ યાર. નવું નવું શીખવા મળે છે.
હ અ, એ તો છે અને સ્ટુડન્ટસ ને ભણાઈ ને પણ મજા આવે.
અરે! જોરદાર મજા આવે. સ્ટાફનું બધું કો-ઓપરેટિવ ને એવું છે. લાઈક નવું નવું શીખવા મળશે યાર. લેટેસ્ટ ટેકનોલોજીસ બધી એટલે કઉ છું. એકવાર ટ્રાય કરજે તારું પતે બધું જ શીખવા મળશે તને. એઆઈ વિશે બધું જ.
અચ્છા. એવું છે એમ?
હમ્મ, એ યુ મસ્ટ ટ્રાય જો એવું હોય તો મને ફોન કરજે. અહીયાં ટ્રાય કરી તો શું તારું બધું પતે પછી આપણે ઉતાવ નહી પણ પ્રાયોરિટી વોર્ડન ચેક એકડમી માં આપ જે એમ.
સરસ સરસ. કઈ વાંધો નહી. ચોક્કસ મારું અ હવે તો બે મહિના છે એટલે વરષ પૂરું થશે મારું. હ અ
તો કઈ નહી તને એવી ઈચ્છા હોય કે આ બાજુ આવું છે અને જો ઈઝી રહેતું હોય તો તું કહેજે.
હા-હા, ચોક્કસ કહીશ.
વેલ ટ્રાઈ હિયર, ઓકે.
હા-હા, ઓકે-ઓકે. નો પ્રોબ્લેમ. તને ગમ્યું તો તો પછી પ મને ભી ગમશે જ.
હ અ એક્ઝેક્ટલી એટલે જ કઉ છું કે કે હું તને જ્યાં સુધી ઓળખું છું. ને તને બધું પરફેક્ટને એવું બધું જોઈએ તો અહિયાં જ છે.
હ ત્યાંના લોકો જે સારા હોય ને તો કામ કરવાની ભી મજા આવે.
અરે યાર લોકોને તો આપણા જેવું આપડે બે કેવી રીતે છે બસ એક્ઝેક્ટલી.
તો બસ તો પછી મજા આવશે.
હમ, હ સારું બોલ બીજું.
સારુ ચલો પછી મળીએ બરાબર મારે કામ છે. અહીંયા ઓફિસમાં એટલે. ઓકે બાય.